હેલો.
હેલો.
હા કેમ છ તું.
હું મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું આજે તમે બહ થાકેલા થાકેલા લાગો છો તેમ શું થયું.
હા ઓફિસ અને કોલેજ બંનેનું પ્રેશર હત શરીર પણ થોડું નબળું લાગે છે આજકાલ.
એટલે જ હું કહું છું હંમેશા કે રોજ થોડી એક્સરસાઇઝ કરવી જોઈએ શરીર ફિટ રહેશે તો મન પણ ને પણ શાંતિ અને મન પણ ફ્રેશ રહેશે.
હા તો સાચી વાત છે પણ સમય જ નથી મળતો. સવારે ઉઠવું પણ મુશ્કેલ લાગે છે.
હા એ તો છે શરૂઆતમાં બધાને મુશ્કેલ પડે છે હું પણ પહેલા મોડી ચૂટતી હતી પણ હવે રોજ સવા સવારે વોક અને થોડી થોડો યોગ કરું છું.
હા એ તો તમને બહ સરસ વાત ક કેટલા સમય તમે રોજ કરો છો.
લગભગ અ પિસ્તાલીસ મિનિટ અને એક કલાકથી જેવું મેં વોક કરું છું તેમાં અને પછી મેં સ્ટ્રેચિંગ કરું છું અને થોડો બેઝિક વર્કઆઉટ કરું છું.
વાહ એટલે જ તું એટલો એ એટલી એનર્જેટિક લાગે છે હું તો બે માળ ચડું એટલે જ શ્વાસ ચડી જાય છે મારો.
હા હા એ એ માટે ફિટનેસ જરૂરી છે નિયમિત કસરતથી સ્ટેમિના વધે છે અને શરીર મજબૂત બને છે.
એ તો તમને સાચી વાત કહી પણ જીમ જવું જરૂરી છે કે શું.
ના યાર બિલકુલ નહી ઘર પણ અ ઘર પણ આપણેે ઘરે પણ આપણે એક્સરસાઇઝ કરી શકીએ. જેમ કે પ પુષપ સ્કીપિંગ યોગ યોગા દોડવું વગેરે.
એ તો સાચી વાત છે યોગા થી ખરેખર ફાયદો થાય છે.
હા ઘણો થાય છે શરીર ફ્લેક્સિબલ બને છે અને મન પણ શાંત રહે છે સ્ટ્રેસ ઓછો થાય છે.
અરે વાહ આજકાલ તો હું સ્ટ્રેસ બહુ વધી ગયો છે મારો કદાચ એ માટે પણ એક્સરસાઇઝ મદદરૂપ થાય ન
હા સ્ટ્રેસ માટે પણ એ મદદરૂપ થાય છે અને સારી ઊંઘ પણ આવે છે મોબાઈલમાં ઓછો સમય અને ફિટનેસમાં વધુ સમય આપવો જોઈએ.
એ તો તને સાચું કહ્યું હું તો રાત મોડા સુધી ફોન વાપરું છું.
અ એ પણ હવે હેલ્થ માટે સારું નથી ઊંઘ ઓછી થશે તો આખો દિવસ આળસ લાગશે. હમ.
એ તો તને સાચી સાચી વાત કઈ તો ત ડાયટ પ્લાન પણ ફોલો કરે છે.
હા થોડું ધ્યાન રાખું છું બધું જંક ફૂડ ના ખાવ એ જંક ફૂડ ખાવા માટે ટાળું છું અને વધારે પાણી પીવું છું. ફળ અને લીલા શાકભાજીઓ ખાવાનો પ્રયત્ન કરું છું.
હું તો બહારનું ખાવાનું બહુ ખાઈ લઉં છું કદાચ એ પણ કારણ હશે થાકને
ચોક્કસ ફિટ રહેવામાં માટે આપણે એક્સરસાઇઝ સાથે યોગ ખોરાક પણ જરૂરી છે.
હવે લાગે છે કે મને પણ શરૂઆત કરવી જોઈએ.
હા ધીમે ધીમે શરૂ કરો પેલા પંદર વીસ મિનિટ વોક કરો પછી ધીમે ધીમે સમય વધારો
સારું કહ્યું તમને અને તમે સવારે કેટલી વાગે ઉઠો છો.
અ લગભગ સાડા પાંચ વાગે સવારે વાતાવરણ પણ સરસ હોય છે અને મન ફ્રેશ લાગે છે.
અરે વાહ હું તો આ સમય ઊંઘમાં જ હોઉ.
હા પણ આદત પડી જાય પછી બધું સરળ લાગે છે.
એ તો તમને સાચી વાત કહિ ફિટનેસ માટે મોટિવેશન કેવી રીતે જાળવી રાખે છે?
હું મારા ગોલ્સ નક્કી કરું છું અને જ્યારે શરીરમાં ફેરફાર દેખાય ત્યારે વધુ ઉત્સાહ આવે છે મને.
હા એ તો સાચું જ છે ફિટ શરીર હોય તો આત્મવિશ્વાસ પણ વધે છે અને બીમારીઓથી પણ બચી શકાય હવે હું નક્કી કરું છું કે કાલથી રોજ સવારે વોક પર જઈશ.
બઉુ સારું શરૂઆતમાં સૌથી મહ સૌથી મહત્વનું છે અને ક્યારેક તું ફોન પર ગાઈડ પણ કરે છે કેટલી બધી એપ્સ છે જે આપણને એસસાઇઝ વોકિંગ માટે ગાઈડ કરે છે. તમે એને ડાઉનલોડ કરી શકો.
ચોક્કસ હું ડાઉનલોડ કરીશ. એક વાત પૂછું? એક્સરસાઇઝ શરૂ કર્યા પછી કેટલા સમયમાં ફેરફાર જોવા મળે?
અ જો નિયમિત કરતો રહેશે તો એક બે મહિનામાં શરીરમાં હલકો ફેરફાર દેખાવા લાગશે એનર્જી પણ વધી જાય છે.
હું તો ઘણી વાત બે દિવસ કરું પછી છોડીને બેસી જ જાઉં છું.
એ બધાની સાથે અ આમ છે પણ સતત કરવું સૌથી મહત્વનું છે રોજ થોડું થોડું કરવું પણ પૂલબ કન્ટિન્યુ કન્સન્સી રાખવી જરૂરી છે.
એ તો તને સાચી વાત છે તમે ક્યારેક વર્કઆઉટ મિસ કરો છો.
ક્યારેક થાય છે પણ પછી બીજા દિવસે ફરી શરૂ કરી દઉં છું લાંબો બ્રેક નાે મે નથી લેતી વકઆઉટમાં.
આ તો તમારી બહુ સારી આદત છે હું તો એક દિવસ મિસ કરું એટલે પછી આખું રૂટીન બગડી જાય મારો તો.
એટલે જ ફિટનેસને આદત. બનાવી જોઈએ. હાર નહીં.
હા એ તો તમને સાચી વાત કહી એક્સરસાઇઝ કરતી વખતે ગીતો સાંભળવા ગમે છે મને.
હા મ્યુઝિક થી મોટિવેશન મળે છે હું પણ વોક દરમિયાન ગીત સાંભળું છું.
હા અને પાણી કેટલું પીવું જોઈએ દિવસમાં?
ઓછામાં ઓછું ત્રણ થી ચાર લીટર પીવું જોઈએ શરીર હાઈડ્રેટેડ રહે છે એનાથી.
ઓ હું તો બહુ ઓછું પાણી પીું છું હવે ધ્યાન રાખીશ આ વાતનું.
હા નાની નાની આદતો પણ હેલ્થ માટે બહુ મહત્વની હોય છે.
એ તો તમને સાચી વાત કહી તમે ક્યારેક બહાર દોડવા જાઓ છો.
હા રવિવારે ગાર્ડનમાં જઉં છું ત્યાં ઘણા લોકો ફિટનેસ માટે આવે છે.
સવારે ગાડ્યાનું વાત. તાવરણ પર કેટલી પણ સરસ હોય ને!
હા બહુ જ સરસ હોય તાજી હવા મળે અને મન ખુશ થઈ જાય છે.
હવે તો મને પણ આ વાતનો ઉત્સાહ આવી રહ્યો છે.
બસ એજ જોઈએ એક વાર શરૂઆત થઈ જાય પછી શરીર પોતે એક્સરસાઇઝ માંગે છે.
હા આશા રાખું છું મારી સાથે પણ એવું જ થાય.
ચોક્કસ થશે અને હા ફાઇડ ફૂડ થોડું જંક ફૂડ થોડું ઓછું કરજો.
અરે યાર પીઝઝા અને બર્ગર છોડવા મુશ્કેલ છે.
ક્યારે ખાઈ શકાય છે પણ રોજ નહી બેલેન્સ જરૂરી છે.
એ તો તમને સાચી વાત કહી હું હવે હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ ધ્યાન આપવાનો પ્રયત્ન કરીશ.
બહ સારું અને મને મને પરિવાર ન પણ પ્રોત્સાહન પોતાના પરિવારને પણ પ્રોત્સાહન કરજો એ.
હા હું હા પાપા પણ સવારે ચાલવા જાય છે હું પણ હવે એમની સાથે જઈશ.
વાહ સાથે જશો તો વધુ મજા આવશે.
હા એ તો તમને સાચી વાત કઈ. આજે હું સવારે ખરેખર વોક આજે હું સવારે ખરેખર વોક પર ગયો હતો.
અરે વાહ તો કોના સાથે ગયા હતા તમે તમારા પપ્પા મમ્મી કેના સાથે ગયા હતા.
હું મારા પાપા સાથે ગયો હતો.
અચ્છા, તમે વોક કરવા ક્યાં ગાર્ડનમાં ગયા હતા.
હા, ગારડ ગાર્ડનમાં ગયા હતા. લગભગ મેં અને પાપાએ પચીસ મિનિટ સુધી વોક કરી હતી.
વાહ આ તો ખુબ સારી વાત છે. તો જો આજથી જ તમે શરૂઆત કરી દીધી છે. વોક કરવાની અને એક્સરસાઇઝ કરવાની તો એને કન્ટિન્યુસ રાખજો ઠીક છે. કોઈ દિવસ બ્રેક લઈ લો બટ એ કન્સિસ્ટન્સી તૂટવી ના જોઈએ.
હા, આગળ. થી હું આ વાત નું ધ્યાન રાખીશ.
હા, આજે તો તમારી સાથે ફિટનેસ વિશે ઘણી નવી વાત શીખવા મળી મને મને ખુશી છે. કે મેં કોઈ તમને મદદ કરવી ચાલો પછી, આપડ વાત કરીએ મળીને.
હા, ચાલો રાધે રાધે.
રાધે રાધે.